હલો.
શું કરી રહ્યો છો હમને?
કઈ નહી આજે દુકાન ખોલેલી છે અમારો જે દંડો ચાલે છે ત્યાંથી જસ્ત ઘર આવ્યો છું આજે શનિવાર છે એટલે અડધ વર રાખેલી હતી દુકાન તમે કેમ છો તમારે શું છે? હમણાં ધંડા પાણી કેવું છે?
ધંધો તો હમણાં સારો ચાલી રહ્યો છે કારણ કે આજના એટલે કે હમણાં તમે જાણો છો ઉનાળામાં મારે તો કરિયાણાની દુકાન છે પણ કરિયાણામાં બધા પ્રકારની એટલે કે ઉનાળામાં બધા ખાય એટલે કે જેમ કે આવી ઠંડક એટલે જે પેટમાં ઠંડક થાય એવી વસ્તુ જેમ કે છાસ છે દૂધ છે પછી આઈસક્રીમ છે એ ઘણી બધી રાખો છો અને અમારી જે જગ્યા દુકાન છે ત્યાં આમ તો ઘણા બધા શહેરો વચ્ચે જ છે એટલે જેથી કરીને મને ઘણું બધું પ્રોફિટ પણ થાય અને નુકસાન તો ખુબ ઓછું થાય છે એટલે અમુક પર થાય છે પરંતુ તમે ધંધામાં તો નુકસાન કે ખોટ થયા કરે છે. પરંતુ મારી ઘણી બધી સારી દુકાન ચાલી રહી છે અને એમાં વધારે પડતો મેમે ડિજિટલ પેમેન્ટનો વધારે ઉપયોગ કર્યો છ છે કારણ કે આજુના આધુન યુગમાં તમે જાણો જ છો કે ડિજિટલ પેમેન્ટ ખૂબ સારું છે અને મને તો ખૂબ ગમે છે અને એનો ઉપયોગ મે સારી રીતે કરું છું કારણ કે ડિજિટલ પેમેન્ટને કારણે મને ઘણો બધો લાભ પણ થયેલો છે અને એ મને સરળતાથી આવડ્યો પણ છે અને ઘણા વર્ષો પહેલા એટલે પેમેન્ટ ઘણા વર્ષ પહેલા આવી ગયો અને ત્યારથી મે વાપરતો છું તમારે કેવું છે તમારા ધંધામાં કેવું ચાલી રહ્યું છે હમ?
તો મારો ઠંડો સનો છે કે મેડિકલનોો છે એટલે મારા ઠંડામાં તો રજા રહેતી નથી ખાલી અમારે જે શનિવાર હોય છે તે દારે રાખીઅ છીએ કારણ કે મેડિકલની સુવિધા તો ચોવીસ કલાક ઉપલબ્ધ હોવી એક સારી બાબત છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ગમેટે રહે એને દવાની જરૂર પડી જાય છે એટલે અમે ચાલુ રાખીએ છીએ પણ અને પહેલા એવું થતું કે જયારે ડિજિટલ પેમેન્ટ નહી હતું ત્યારે અમને ઘણી બધી મુશ્કેલી થતી હતી કે જે વ્યક્તિઓ અમારી પાસે આવતા હતા તેઓની કોઈ વાર ચોમાસુની ઋતુમાં લોકો ખાસ બીમાર પડતા હોય છે તો જયારે દવા લેવા આવતા હતા ત્યારે કોઈ વાર શું થાય છે કે એ લોકોની નોટ હોય છે જે પૈસાની તે ભીનાઈ ગઈ હોય છે અથવા તો કોઈ વાર ફાટીલી નોટ લઈ આવે છે તો એમ ઘણ બધો પ્રોબ્લેમ થતા હતા પરંતુ જયારે ડિજિટલ પેમેન્ટ આવ્યું અને અમા જે ઉપરી અધિકારી છે એમણે અમને જણાવ્યું તો પછી અમે જે ગ્રાહકો સાથે અમારો સારો સંબંધ હતો એટલે બધા ગ્રાહકોને જણાવ્યું અને ક્યુ આર કોડ અમારે આ જેે દુકાન છે ત્યાં લગાવ્યું એટલે ગ્રાહકોને પેલા શીખાય્યું કે જો આપડે તમે ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે તેના દ્વારા તમારે કેશ કે નગદ કે પછી સોનું કોઈ પણ વસ્તુ હાથમાં રાખવાની જરૂર નથી એ તમારે ઓનલાઈન ખાતામાંથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે. એટલે એ લોકો સમજ્યા અને હાલમાં સારો એવો રીત ધંધો ચાલી રહ્યો છે અને ડિજિટલ પેમેન્ટ ઘણા બધા ફાયદા તો છે જ પરંતુ અમુક ગેરફાયદા પણ છે તમને શું તમને ખબર છે કે ગેરફાયદા શું છે અને તમારી સાથે કોઈ વાર આ ગેરકાયદેસર કે કોઈ કા પ્રસંગ બન્યો છે.
હા કારણ કે ડિજિટલ પેમેન્ટ ના ફાયદા તો છે જ કારણ કે કોઈ પણ વસ્તુ એવું તો નહી હોય કે એમના ગેરફાયદા હોય જ ન શકીએ એટલે હોય જ છે એમ એટલે ગેરફાયદા એમાંથી એ જ છે કે આપણે ડિજિટલ પેમેન્ટમાં ઘણા બધા ફ્રોડ પણ થાય છે કે તમારા ખાતામાં આટલા પૈસા જમા થઈ ગયા છે અને એને તમે પડી શકો છો અને આપડે ત્યારે આવું એટલે મારા સાથે પણ થયેલું હતું એટલે કે મેં બરાબર વાંચ્યું ન હતું કે કોણે પૈસા નાખ્યા હતા અને ત્યારે મેમે જોયું કે અમારા ખાતે આટલો મેસેજ આવેલો હતો અને જોયું અને બધું જોયું તો મેં કું આ બધું સાચું જ હશે તેથી કરીને મે બેંક અઉુ નાખી દીધી અને પછી ઉપરાને પૈસા કોશિશ કર્યા તો પછી મારા બેંક ન એટલે મારામાં તો નથી આવ્યાું મારા બેંકમાં જે પૈસા હતા એટલે મા એટલે મે જે યુઝ કરું એટલે મોસ્ટ ઓફ રીતે ખાલી ચાલ કામ ચાલવ ખાટું હોય છે તેમાં માત્ર મારા કેટલા બે હજાર જ હતા. મારા ખાતા ઉપાડી લીધા હતા એ આવા માટે મેજ મેજ કારણે બ ફ્રોડ આવે છે જેના કારણે હેકર્સ લોકો આવ બધું મોકલે છે અને આપણા બેંક થી પૈસા કાઢી લે છે એમ આઠિટલ પેમેન્ટમાં એટલે ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. અને આ બધા ફોડ ફ્રોડથી બચવું જોઈએ કારણ કે હેકર્સ તો આજના આધુમાં ખબ વધી રહ્યા છે અને હેકર્સમાં ખબકોર્સ પણ આવે છે જેથી કરીને એ તો ન હોવો જોઈએ એટલે કે હેકર્સ એટલે કે એવું નહ કે સારું નવા હેકર્સ એટલે કે જે આપણા જે દેશ માટે જે લડે છે એટલે જે આપણા દેશમાં કોઈ આવું કોઈ ટેરરસ્ટ અટેક થાય હેકર્સ લોકો જાણી શકે છે કે રીતે કરે છે એટલે એ ઉપયોગ એ માટે સારું કેહેવાય પરંતુ એનો ઉપગ દુરુપયોગ નહી કરવો જોઈએ એટલે હેકર્સ તો એટલે હેકર્સમાં ઘણા બધા ફ્રોડના માં સોશિયલ મીડિયા પર પણ ઘણા બધી ચર્ચાઓ ચાલી રહી છે જેથી કરીને હેર્સ એટલે કે જે આપડા જે દેશ માટે કાર્ય કરે છે તે બરાબર છે પરંતુ આ હેર્સના કારણે આપણે જે હમણા જે દુર્ઘટના થાય છે તે ન કરવો જોઈએ એમ એ મા મારા સાથે થયેલું હતું જેથી કરીને હમેમેન્ટ નો ઉપયોગ સારી રીતે કરું છું અને આવા બધા મેસેજથી દૂર રહું છું તમારી સાથે કઈ એવું થયેલું છે કે પછી તમારી સાથે કોઈ આવા ફ્રોડ કિસ્સો કે પછી કોઈ પણ પ્રકારની ઘટના કઈ થયેલી.
હામ જોવા જઈએ તો એક વખત મારી સાથે પણ એવું બનાવ બન્યું હતું પરંતુ એ ફ્રોડ નહી હતું એમાં શું થયું હતું કે એક વખત અમારે ત્યાં જે વેપારી ગ્રાહકો આવ્યો હતો તેમને અમે ઘણા સારી એવી દવાઓ આપી હતી અને પેમેન્ટ પણ ખુબ જ એ વધારે દસ હજ પ્લું તો એમ એમના અમા જે ક્યુ આર કોડ હતો તે સ્કેન કરીને અમ અમારા ખાતામાં પૈસા નાખ્યા હતા પરંતુ અમારા ખાતામાં પૈસા આવ્યા નહી હતા અને ત્યારે શું હતું કે નેટવર્ક ન પ્રોબ્લેમ હતો અને અમને ખબર નહી હતી અને એવું થયું હતું. કે એમના અકાઉન્ટ માંથી પૈસા કપાઈ ગયા હતા પરંતુ અમારા ખાતામાં પૈસા પડ્યા ન હતા એટલે અમારા ખાતામાં જમા નહી થયા હતા એટલે અમે ડરી ગયા હતા અમને એમ થતું હતું કે આ શું થશે અને આગળ શું થશે અમને અમને એવું લાગ્યું હતું કે એમનું અકાઉન્ટ હક થઈ ગયું છે. એમણે પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી દેધા એમ ઘણા નવા નવા વિચાર હોવા લાગ્યા હતા પરંતુ અમે જ્યારે બેન્કમાં ફરિયાદ કરી અને જણાવ જણાવ્યું તો બેંક દ્વારા અમને માહિતી મળી અને અમને એવું જાણવા મળ્યું કે આ નેટવર્કના પ્રોબ્લેમને કારણે આ અસર છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો નોર્મલ છે અને નેટવર્ક જે તમારે ઓછું પકડ્યું એના કારણે હશે એટલે અમને ત્યારે રાહત મળી અને ત્રણ થી ચાર દિવસમાં અમારે જે પૈસા રોકાયેલા હતા તે પણ અમને મળ અમ ખુશી થઈ અ લોકો પણ ડરી ગયા હતા કે એના કારણે કે ડિજિટલ પેમેન્ટમાં આવું બધું થાય છે પરંતુ એને ડરવાની જરૂર ડિજટલ પેમેન્ટ ખુબ જ સારી બાબત છે અને તમે શું તમે એક વાર નોટિસ કરી કે તમે ક ફરવા ગયો હોય તો ત્યાં તમને ડિજટલ પેમેન્ટ કેવી રીતે ઉપયોગી પડ્યો અને એકછ ગામડામાં ગયા હોય તો ગામડામાં કેવી રીતના તમને ઉપયોગી પડ્યો કે ગામડામાં એનો ઉપયોગ કરી શકતો નથી એના વિશે તમે કઈ ફરવા ગયેલા હોય તો માહિતી આપી શકો છો મને?
હા કારણ કે તમે જાણો છો કે ડિજિટલ પેમેન્ટમાં તો ફરવા જાય માટે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ વધારે કર્યો તો સારું કેહેવાય જેટલા આપડા હાથમાં રોકડો છે તે એટલું સારું કારણ કે જ્યાં ફરવા જાય ત આપે કઈ ચોરી થઈ ગય રોકડ ની એ પણ એ પણ વિચારવું જોઈએ એમ. એટલે મારી સાથે કિસ્સો એવો થયેલો હતો કે હું ફરવા ગયો હતો ત્યારે એટલે કે પૈસા તો લઈ ગેલા હતો થોડણ કેશમાં પણ અને થોડુંણ ઓનલાઈન પણ હતું પરંતુ કે જ્યાં ફરવા ગયા ત્યાં અમે એજ કે જે અમે હોલમાં ત્યારે ત્યાં જમવાનું જમેલા હતા ત્યાં અમે એ જ બિલ ન પેમેન્ટ કરવા આવ્યું ત્યારેમ મેં એટલે ઓનલાઈન પેમેન્ટ કરતો હતો ત્યારે એ કે જયારે નેટવર્ક ન ઇસુ હતું પરંતુ ત્યાં મા થઈ ગયયો એમ પરંતુ બીજી જગ્યા ફરવા ગયા છે. ક ત્યા બીજ સ્થળે ફરવા ગયા ત્યાં અમારી પાસે જે રોકડ હતી એમ વધારે એટલે કે મિનિમમ હશે દસ ત્યારે તમે જાણો કે ફરવા જાય મા ચોર પણ હોય છે જેના કારણે મારા જે વોલેટ હોડું તે માટે મારા પૈસા ચોરા ગયા હતા અને વોલેટ સારું કે મારા વોલેટમાં બધા એટીએમ કાર્ડ એવું બધું ન હતું પૈસા જ હતા એ એટલે ત્યારે મારા પૈસા ત્યારે ગુમાવ્યા હતા પરંતુ જે મારા ફોનમાં એટ ઓનલાઈન જે પૈસા હતા તે રીતે મને ઓનલાઈન પેમેન્ટ ખૂબ ઉપયોગમાં આવ્યું હતું અને સારું એટલે કે ખરાબ જ પૈસા ચોરા ગયા હતા પરંતુ કરી શું શકી ચોર આવા બધા હોય છે જેના કારણે આવા પૈસા આપડા લૂટી લે છે એમટ જય્યારે પૈસાની મેં જે લેવડ દેવડ કરી હતી ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ કરી હતી આવો મારા સાથે કિસ્સો થયેલો હતો તમે જે ફરવા ગયા હતા એટલે તમારે ફરવા ગયા ગયા હશો ને એમ પ્રવાસન માટે ત્યારે તમને કઈ ઓનલાઈન પેમેન્ટ વધારે ઉપયોગ આવ્યો કે પછી ત્યારેઈ તમે ઓનલાઈન પેમેન્ટ કર તે વખતે તમે કઈ અડચણ ઉભી થઈ કે ના થઈ.
હા તમે જણાવ્યું એ વાત તો તદ્દન સાચી છે અને મેં પણ આજે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કર્યો છે અને મને ઘણ સારી રીતે ઉપયોગી પણ નીવડ્યો છે એટલે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા બાબત અંગે જો કોઈ મને સવાલ પૂછે તો એમને મે કહું છું કે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે કઈ પણ બાબત ડરવા જેવી વસ્તુ નથી અને બધા કરવું જોઈએ અને હાલમાં તો બધે જ આ ઓનલાઈન સેવા ઉપલબ્ધ થઈ છે અને કેટલાક પેટ્રોલ પંપો પર તો હવે કેશ પૈસા લેવાવામાં આવતો નથી તમારી પાસે ઓનલાઈન પૈસા હોય એટલે તમે ત્યાંથી કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો એ એમ તો સારી બાબત પડશે. એક એંગલ થી જોવા જઈએ તો એ નુકસાનકારક પણ છે જેમ કે આપણા દાદાઓ છે તેઓ અને દાદા છે ને નાના નાના બાળકો જે લોકોને ડિજટલ પેમેન્ટ વિશે બહ કોઈ નોલેજ હોતું નથી એમની પાસે તો ફોન પણ હોતો નથી એટલે એ લોકો કોઈ વાર પ્રશ્ન મુસીબત ય પરંતુ આધુનિક યુગના જે બાળકો છે તેઓને તો ઘણું બધું એવું જાણતા જ હોય છે ડિજિટલ પેમેન્ટ વિશે એ લોકોના માટે ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારું છે અને ફાયદાકારક છે અને મેં તો કહ છું કે ડિજટલ પેમેન્ટ નો હંમેશા ઉપયોગ કરવો જ જોઈએ પછી જે હોય જો આપણા સારા એવા પૈસાની જરૂર હોય તો ડીજિટલ પેમેન્ટની મદદથી આપણે જે ફોન પે છે ગૂગલ પે છે એનો વડે કરી શકતા નથી એના માટે આપણે એ ટી એમ કાર્ડ છે એટીએમ કાર્ડમાં પણ લિમિટ હોય છે અને જે બેંક હોય છે તેના પ્રમાણે એ લિમિટની સુવિધાઓ રાખવામાં આવેલી છે. અને પણ યાદ છેને એસ બી આઈ જે ખાટું છે એસ બી આઈ નું ખાટું હોય તો તમારે દસ હજાર ઉપાડી શકો છો એક સામ અને વારે વારે દસ દસ હજાર હ ઉપડી શકો છું અને એસ બી આઈ ના ખાતામાં અરે પૈસા આપડે બીબી થી ઉપાડવાનું હોય. તો થોડાક વધારે પૈસા ચુકવો પડશે દસ વીસ રૂપિયા હજાર રૂપિયા પર પણ એ સારી બાત છે અને મને ગમે છે તમે શું તમે કેવી રીતના પૈસાઓ પડે છો તમને કોઈ વધની વધારે પૈસાની જરૂર હોય તો તમે શું એ ટી એમ ની બદલો છો કે પછી ચેક દ્વારા એનો વ્યવહાર કરો છો.
હું તો પૈસા ઉપાડવાના હોય તો બંને જ દ્વારા કરું છું એટીએમ દ્વારા પણ ઉપાડું છું અને વધારે પડતો જોઈએ તો પછી તમે જાણો છો બેંકમાં જવું પડે છે એમ બેંકમાં લિમિટ હોય છે જેટલા ઉપાડવાના એટલે જેટલા વધારે વધારે ઉપડવા માટે એ લોકોને લિમિટે જ હોય છે કે તમે આટલા ઉપાડી શકો છો એટલે જે ઉપાડવા હોય તો ધીરે ધીરે એટલે આપણા બધા જ ખાતામાં એટલે બધા જે બેંક માં મળે થોડ થડું પડવા જોઈએ અને પછી મેળું જોઈએ એટલે એજ છે સારું આપે આપે ઘણી બધી વાતચીત કરી ઓનલાન પેમેન્ટ વિશે અગળ પણ આપણે ઓનલાઈન પેમેન્ટ ન તો ઘણા બધા ઉપયોગ થઈ જાય છે તે માટે આપણે વાતચીત કરીશું અને ઓનલાઈન પે માટે ખૂબ જરૂરી છે ને આજકાલ ના આધુનિક માટે ખૂબ જરૂરી છે સારું મળીએ પાછા કોઈ વાર.
હા ચાલો મને પણ ઘણું બધું જાણવા મળ્યું છે તમારી પાસે હું આશા રાખું કે આપણે પાછા મળીશું ત્યાં ઘણી સારી એવી વાતો કરશું ડજિટલ પેમેન્ટ વિશે અને જે ઓનલાઈન સુવિધા છે તેના વિશે ચાલો મળીએ.
હા ચાલ.